હું પણ મજામાં છુ. મારી અવાજ તમને આવે છે?
હા હા તમારી અવાજ મને બરાબર આવતી છે. મારી અવાજ આવતી છે?
હા, અતી છે. તો આજે આપને કયા ટોપિક ઉપર વાતો કરવા
હા, તમ મેં તમને છે ને હવે તમને ખબર જ છે કે ઉનાળા આવી ગયા છે., અ આવી ગયું છે અને ઉના ઉનાળાને કારણે છે ને આપણે ત્યાં ને પાણીનો એટલે બચત છેને વધારેમાં વધારે કરવું, તો એ એટલે કેમ કે પાણી આવતું ના હોય, તો એટલા માટે હું તને પૂછવા માંગતી હતી, કે પાણીની બચત હું કેવી રીતે કરી શકું. તમને ખબર છે કે? મને જરાક એને વિશે બતાવો ને તમે.
હા, તમે જે હું તો એજ કવા માંગુ છું કે, તમે જ્યાં ટોપિક પસંદ કરી છે તો ખુબ જ મસ્ત અને સરસ ટોપિક છે. પાણી એ આપણા જીવનની એક ભાગ છે. એક એવું વિષય છે જે આપણે જીવંત માટે અત્યંત મહત્વ છે, છતાં પણ આપણે ઘણી વાર આપણે તેને અવગણીએ છીએ. આપને બધાને ખબર છે કે પાણી વિના જીવન શક્ય નથી, પરંતુ શું આપને ખરેખર પાણીની કિંમત સમ સમજે છીએ. મને તો એવું થાય છે કે, અ જો કાલે આપણા ઘરમાં પાણી આવવાનું બંધ થઈ જાય તો શું થશે? કદાચ એક દિવસમાં જ આપને સમાઈ જઈ છે કે પાણી કેટ લું મહત્વનું છે. પીવાનું પાણી કે, રસોઈ, સફાઈ ખેતી આ બધું નાની નાની બાબતો પાણી પર આધારિત છે અને આજે જોઈ કે આજના સમયમાં પાણીની અછત એક ગંભીર સમસ્યા બની રહી છે. ઘણા વિસ્તારોમાં લોકોને રોજ પાણી માટે સંઘર્ષ કરવો પડે છે. પરંતુ બીજા તરફ ઘણા લોકો પાણીનો વ્યવસાય પણ કરે છે આ એક વિસંગીત છે. પરંતુ પાણી ઘણી વાર ઘણી વાર અટકાવું જોઈ. જેમ કે, નળ ખુલ્લો હોય તો તેને બંધ કરવું જોઈએ. બધું પાણીથી વાહન ધોવું અથવા તે પાણી વાપરવું એ આપના જીવનને ખુબજ ખરાબ પરિસ્થિતિમાં નાખે છે. આથી નાની નાની બાબતો માટે સમસ્યા ઉભી ક ઉભી થઈ શકે છે અને આપણે જો પાણીનો બચાવ ની કરીશું તો આપણે પૃથ પૃથ્વી પાણીની મર્યાદા શું છે અને શુદ્ધ પાણીની ખૂબ જ ઓછું મર્યાદિત કેટલું છે, તે ખબર નહી પડે છે. અને પાણી બચા બચત માટે આપણે દૈનિક જીવનની કેટલીક સરળ આદત તો અપનાવી શકીએ છીએ. તો મને તમે એના વિશે કહેશો કે, પાણી આપણે જીવનમાં કેટલી ઉપયોગી છે અને તમે એને કેવી રીતે વાપરો છો, કે તમે એને બચાવો છો કે નહી?
હા, તમે વાત કરી એ બરાબર છે. કે જેમ કે તમે વાત કરી કે પાણી તમે કેવી રીતે બચત કરો છો? તો હું તમને એવું કહેવા માંગુ છું કે પાણી એ આપણા જીવનનો સૌથી મહત્વનો ભાગ છે. પાણી વગર કોઈ પણ જીવિત વસ્તુ જીવી શકે એવું છે જ નથી. માણસ, પાણી, અહ પ્રાણી જે છે એ છોડ, વૃક્ષો એ બધાને જ પાણીની જરૂરત હોય છે. એટલે કે એવુંજ નહી કે જે આપણા નિર્જીવ જે વૃક્ષો છે એને પણ પાણીની જરૂરત હોય છે પરિપક્વ થવા માટે, એટલા માટે હું એવું કહું છું કે પાણીની બચત એ વધારેમાં વધારે કરવી જોઈએ, કારણકે એવું ક્યારેક ક્યારેક બની શકે છે કે પાણી એ આપણે એવું સાંભળી છે કે પાણી એ પૃથ્વીમાંથી ઓછું થઈ રહ્યું છે. આજના સમયમાં પાણીની સમસ્યા સમસ્યા ખુબજ ગંભીર બની ગઈ છે. ઘણા વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી મળ મળવું ખુબજ મુશ્કેલ છે. ભૂગર્ભ જળ ન સ્તર દિવસ ને દિવસે ઘટતો જાય છે. વરસાદ પણ ક્યારેક ઓછો પડે અને ક્યારેક વધારે પડે છે. જેના કારણે પાણીની યોગ્ય સંચાલન થઈ શકાતું નથી. આપણેે નળ ખુલ્લો રાખી દઈયે છીએ. દાંત સાફ કરતી વખતે પાણી વધ ધારે વધારે ચાલુ કઈ જઈએ તો એમાં પર વધારે બગડે છે. તમે જેવી રીતે પૂયછુ કે, તમે કેવી રીતે પાણી ની બચત કરો. તો હું છે ને, જયારે દાંત સાફ કરું ત્યારે હું જગમાં પાણી લઈ લું છું અને વધારે પડતું પાણી એટલે નલ ખોલી નથી નથી રાખતી. પછી જે હું નાહવાનું પાણી છે તો અમે એટલે હું વધારેમાં વધારે પડતું અ પહેલા હું મારી શરી-શરીર ની સફાઈ કરી લઉં અને પછી હું નહાઈ લઉં છું અને પછી જે આપડે કપડા ને એ જે હું ઘર કામ માટે વાપરું છું. જેમ કે હું પોતાને એવું બધું લગાવું છું તો જે પાણી છે ને, જે જરાક જરાક સાફ અ એનું વૃક્ષોને છ આમાં નાખી દઉં છું. જેનાથી મને પાછું એનો વ્ય વ્યર્થ નહી કરવું પડે ને પાછું એમાં નહી નાખવું પડે એવું કરી દઉં છું. કા તો જયારે હું ઘરમાં એટલે કે જયારે કપડા ધોવ છું ત્યારે હું બાલ્ટી ભરીને આખું લઈ નથી લેતી. એમાં પર હૂં ધ્યાન રાખું છું. તો આવા બધા જયારે કામો છે ને, તો હું ધ્યાન દઈને અને જોઈને કરતી હોઉં છું. કારણ કે મને ખબર છે અને આપણે સાંભળીએ ભી છે કે, જયારે ત્રીજો વિશ્વ યુદ્ધ થશે ને તો એ પાણીના માટે થશે. એટલે પાણી એનું કારણ થશે. એટલા માટે હું કહું છું કે પાણીનું બચત એ ખૂબ જ જરૂરી છે અને હું એવી જ રીતે પાણીનો બચાવ કરું છું. તમે કેવી રીતે પાણીની બચત કરો છો, તમે મને કહી શકશો કે?
હા, તમે તો ખુબ જ સરસ વાત અને હું પાણીનું બચાવ એવી રીતે કરું છું કે, આપણને જીવનમાં બની શકે છે અને મને તો એવું જ કેહેવું છે કે, આપણે પાણી એ અહ કોઈ પણ જગ્યાએ નલ ચાલુ હોય, તો તેને ખુલ્લુ ખુલ્લી હોય તો તેને બંધ કરવું જોઈએ અને જે તમે અગાળી કીધા કે અમે પાણીના બચાવ એવી એવી રીતે કરીએ છીએ. એવી જ રીતે હું પણ કરું છું. પરંતુ મેં પરમ દાડે એક ગાર્ડનમાં જોયું કે, ત્યાં પાઈપલાઇનની પાની એ કુલ ચાાલુ જ હતી. તેમાં કોઈ રોકવા માટે કે ટોકવા માટે ન હતી. મને તો એવું લાગે છે પાણીની બચત માત્રા આજ માટે નહી પરંતુ ભવિષ્ય માટે પણ જરૂરી છે. જો આપણે આજે પાણી બચાવીશું તો આવનારી પેઢીઓ માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે અને ખેતીમાં તો પાણી ખુબ જ મહત્વપૂર્ણ બની ગય છે. બેચારા ખેડૂત અ જો પાણીની અછત ઊભી થઈ જાય, તો એ લોકો એ પાણી ક્યાંથી લાવે છે. એ લોકો તો વરસાદનું પાણી એકત્રિત કરી અને સંગ્રહ કરે. જેને રૈન વોટર કહેવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા આપળને વરસાદ પાણી કે ખેડૂતો એ એ પાણી એકત્રિત કરી જમીનમાં નાખીને અને પોતાનું પાક કે ખેતીને ઉત્પન્ન કરે છે. અને પાણી બચત માટે આપણે દૈનિક જીવનમાં કેટલીક સરળ ઈ ય આદતોને પણ અપનાવી શકીએ છીએ. જેમ કે તમે જે અગાળી કેહતા કે, દાંત સાફ કરતી વખતે નળ બંધ રાખવું ખૂબ જ જરૂરી છે. જેના કારને તેમાં તો ખૂબ જ ઘણું પાણીનો ઉપયોગ થાય છે. પછી આ નાની નાની બાબતો આપણે અ આપણે જ યાદ કરવું પડે છે. જેના કારણે આપણાથી જ પાણી બચી શકે છે અને શું તમને એવું લાગે છે કે પાણી બચતથી આપના જીવનમાં કોઈ ફેરફાર થાય છે?
અમે જેવી રીતે વાત કરી તમે કેવી રીતે પાણીની બચત કરો. હા, અમે પણ છે ને મારા પપ્પા એ પણ છે ને ઘરમાં છે વોટર હાર્વ હાર્વેસ્ટિંગ કરાવેલી છે. કે જેમાં પાણીની બચત કરી શ શકાય છે. એટલે વરસાદના સમય તેમાં પાણી સંગ્રહ થાય છે અને પછી તેના ઉનાળા કે હવે જયારે ઉનાળામાં હવે તમને ખબર છે કેવી ગરમી આવી ગઈ છે. જગ્યાએ જગ્યાએ સૂખો પડી રહ્યો છે. ત્યારે પાણીની ઘણી ઓછી ને આપણી ઘરની મોટરો પણ પાણી નથી ઉઠાવતી. ત્યારે આ પાળી એ આપણા કામ આવે છે અને જેવી રીતે તમે કહ્યું કે ખેડૂત એ કે ખેડૂત એ જે કહ્યું કે ખેડૂતો જેમ તમે કહ્યું કે ખેડૂતો એ ખૂબ જ આપાતકાલીન આવી જાય છે ખેડૂતો પર. તો હા, એ ખૂબ જ સમજવા જેવી બાબત છે કે આપણે પાણીના વધારે પડતું વ્યય કરતા રહીએ તો પૃથ્વી પણ આ પાણીનો ખૂબ જ પાણીનો ઘટાડો થઈ જતો હોય છે. એટલા માટે એનો ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. આપણે ક્યારેક પણ પાણી નો વ્યર્થ નહી કરવું જોઈએ. કારણ કે, પાણી વગર આપણું ચાલે એવું બની જ નહી શકે. વ્યક્તિ એ ખોરાક વગર રહી પણ શકે છે. પરંતુ, પાણી વગર ક્યારે પણ નહી રખ શકતું. કારણ કે, શરીર એ સત્ત પસન્ટેજ સત્ત ટકા પ જે છે એ પાણીથી બનેલું છે. એટલા માટે ખૂબ જ જરૂરી છે અને આપણે છે ને પાણીનો વધારેને વધારે વ્યય કરતા રહીએ તો તેનાથી ભવિષ્ય એ ખુબ જ મુશ્કેલીમાં આવશે. એમાં કોઈક નવાઈ નથી કારણ કે, આપણને ખબર છે કે આવનારું ભવિષ્ય એ કેવો બનશે, આવનારું ભવિષ્ય એ કેવો રહેશે એટલા માટે પાણી ન બચત કરવો જોયે. તમે શું કહેવા માંગો છો એના વિશે?
હા, તમે તો ખુબ જ સરસ વાતો કીધા. પરંતુ, પાણીની બચત માત્ર આજના સમયમાં નહી કરીએ તો ક્યારે કરીએ અને એ આપણે શીખવું ખુબ જ જરૂરી છે. મારા માતા પિતા પણ કહે છે કે, પાણીએ આ આપના જીવનની એક ખુ જ ભાગ છે. એક હિસ્સો છે. માત્ર તે એક સાધન નથી પરંતુ, તે જીવનનો આધાર છે. તેને બચાવવું આપળનું કર્તવ્ય છે. હવે તો હું એવું જ કેહવા માંગુ છું કે, પાણીની બચત એક નાની આદતથી શરૂ કરી અ શરૂ કરીએ. પરંતુ, તેને પ્રભાવ ખુબ જ મોટયો હોય છે. હવે તહી હું અંતમાં એવું જ કહેવું માંગુ છું કે, આપણે પાણી એ ક જીવન છે અને આ જીવન વગર રહી નહી શકાય.
ચાલો બહેન તમે મને ઘણું બધું શીખાયવું ચાલો ચલીએ.
તમારું પણ ખુબ ખુબ આભાર.
હા, પણ આભાર.